હલો બોલો.
પાંચો હેલો હા કેમ છો.
મજામાં તમે.
મજામાં.
બોલો.
હું પણ મજામાં છું આજે મને તારી સાથે સારી આદતોનું મહત્ત્વ તો આ વિષય પર વિસ્તારતી વાત કરવાની છે.
વાહ આ તો ખૂબ જ સરસ અને જીવન માટે જરૂરી વિષય છે. કારણ કે વ નું જીવન ઘણી હદ સુધી એની આદતો પર આધારિત હોય છે
હા હા સાચું છે. આદત નાની વસ્તુ લાગે પણ એ રોજ રોજ જીવનમાં અસર કરે છે સારી આદતો જીવનને સુંદર વ્યવસ્થિત અને સફળ બનાય છે.
એકદમ બરાબર કોઈ વ્યક્તિની પ પહચાન ફક્ત એના શબ્દોથી નહીં પણ એ એની આદતો સ્વભાવ વર્તન વર્તન અને દિનચર્યાથી પણ થાય છે.
હા પેલે તો એ સમજાવ કે સારી આદત એટલી શું
અ સારી આદત એ એટલે એવી રોજિંદા વર્તન શૈલી જે પણ શરીર મન સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો માટે લાભદાયક હોયના જેમ કે વેળ ઉઠવું સ્વચ્છ ચતાં રાખવું સાચું બોલવું વડીલોનો આદર કરવો. સમય ન સદુપયોગ કરો નિયમિત અભ્યાસ, કરો સ્વસ્થ આહાર લેવો. વાય વયામ કરવો, બચત કરવી નમ્રતા તથી બોલું આ બધી સારી આદતો છે.
એટલી સારી આદત કેવલ એક દો વસ્ વસ્તુ નહી પણ જીવનની ઘણી બાજુ સાથે જોડેલી છે. હા આદત વ્યક્તિ ના ચરિત્ર ને આકાર આપે છે. હા આદ તો જીવનને કેવી રીતે અસર કરે છે.
જો વ વ્ય સારી આદતો અનાવે તો એનો દિવસ વ્યક્તિથી તો જતો હોય છેને. એનો સ્વાસ્થ્ય સારું રહે છે, અભ્યાસ અથવા કામમાં ધ્યાન રખે છે. સંબ સારા રહે છે. અને એ જીવનમાં આગળ વધાવા લાયક બને
બ છે અરે ખરાબ આદો હોય, તો
અ તો ઉલટ તો અસર થાય, તો આળસ ગંદ ગંદકી સમ સમય બરબાદ ખરાબ સ્વસ્થ અભ્યાસમાં કમજોરી પૈસાની બરબાદી સંબંધોમાં તનાવ આ બધા તું આવી છે. શકે
એટલી યાદો તો જીવન બનાવી પણ શકે અને બિગાડી પણ શકે
અ અ્છા ચલ હવે એક એક સારી આદત વિશે વાત કરીએ તો પહેલી આદત વહેલા થવાની આદત એ શા માટે જ જરૂરી છે.
હા જે લોકો માંડ ઉટેે છે. એ લોકોની ઘણી વાર તવળો થાય કામો લેટ થાય અને દિવસ અવ્યવસ્થિત જાત હોય છે.
હા જે એકદમ સ સવારની સાચી સુ શરૂઆત તો આખા દિવસ પર અસર કરે છે.
બીજી મહત્ત્વની આદત સ્વચ્છતા એ વિશે શું કહી છે.
સ્વચ્છતા વ્યવસ્થા અને સભ્ય જીવનનોો આધાર છેને તો રોજ હું નાહું જોઈ સાફ કપડાં પહેરવાું જોઈએ ઘર સાફ રાખું જોઈએ હાથ ધોવાું જોઈએ નખા કાપું જોઈએ આસ પાસ સફાઈ કરવાવું જોઈએ આ બધું ખૂબ સારું જરૂરી છે.
હા, સ્વચ્છતાથી રોગોથી પણ બચી શકાય છે.
હા એ તો છે. અને સ્વચ્છ વ્યક્તિ વ્યક્તિ જોવામાં ના અ જોવા પણ સારા લાગે છે. અને એના પ્રતિ લોકોમાં સન્માન પણ વધે છે.
સમય પાળવાની આદત કેટલી મહત્ત્વની છે.
ખુબ મહત્વની છે. જે વ્યક્તિ સમય પર પર કામ કરે છેને, એ વિ વિશ્વસની બને છે. સ્કૂલ ઓફિસ મીટિંગ કામ ઓ ઓપ ઓપનિંગ ટાઈમ બધી જગ્યા સમય પાળવો જરૂરી છે.
આ વેળ કામ પૂર્ણ કરનાર વ્યક્તિ પર લોકો ભરોસો રાખો છે.
હમ, અને એકદમ સમય પાડવું એટલે અ અ બીજાના સમયનોો પણ આદર કરાવો
સાચું બોલું એ પણ એક સારી આદત છેને.
હા એ પન અ સ્વસ્ત સ્વતી સુંદર આદતોમાં અ થી એક છે સત્ય બોલનાર વ્યક્તિ પર વિશ્વાસ રાખી શકાય. જૂઠ બોલના જ બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનાવે છે.
હહ કાર કે નાનો જૂઠ પન પાછળ ઘણી મુશ્કીલ પેદા કરી દે છે.
અને બિલકુલ સત્ય પ્રામાણિક તાને અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવના આધાર છે.
હા વડીલોનો આદર કરવાની આદત છે માટે જરૂરી
કારન હમ
હલો બોલો નથી? આવાજ આવે છે? હા આદરતી બોલવું, નમ્રતા રાખવી અન વાત આ બધું વ્યક્તિને સંસ્
હા અ કેમ છે અ કારણ કે એ સંસ્કારોના ભાગ છે માતા પિતા. શિક્ષક, વડીલો, અનુભવોવાળા લોકો એનો આદર કરાવવો એ આપની અ સભ્યતા બતાવે છે.
હા સાચી વાત આદરતી બોલુ નમ્રતા રાખવી. એની વાત સાલવી એમ આ બધું વ્યક્તિને સંસારી બનાવે છે.
અને જ્યાં આદરો હોય ત્યાં પ્રેમ અને સમજન અ સમજન પન વધે.
વિદ્યાર્થીઓ માટે કઈ યાદો તે સવે જરૂરી છે.
અ નિયમિત અભ્યાસ કરને કરવાનું ધ્યાનથી અ સાંમલાવ સામલાવું સામલાનું સમય પર હોમવર્ક કરવાનું. પ્રશ્ન પૂછવાની આદત પુસ્તક વાંચવું, આળસ ન કરવો. આ બધી આદતો વિદ્યાર્થીના જીવનમાં માં ખૂબ જરૂરી છે.
હા પરીક્ષા નજીક આવે ત્યારે એકદમ અભ્યાસ કરવા. કરતા રોજ થોડા થોડા અભ્યાસ વધારે સારો ને?
હ એક હા એકદમ નિયમિતતા સફલતાનું રહસ્ય છે. અ
વાંચવાની આદશા માટે મહત્ત્વની છે.
અ વાંચનથી ન જ્ઞાન વધે છે, ભાષા સુધરે છે, વિચાર શક્ ક્તિ વધે છે. અને વ્યક્તિની સમજ ઉડી ઉઠી બને છે. પુસ્તક, સમાચાર, પ્રેરણાદાયક, લેખ, જીવન જ એ ચ ચરિત્ર આ બધા જીવનનું સમૃદ્ધ બનાવે છે.
મોબાઈલ પર કેવલ સમય બિતાવા કરતાં થોડા રોજ થોડો વાંચવું ખૂબ સારા વિચાર છે.
અમ અન હા વાચ હા એવું જ છે વાચન મને પન શાંતિ આપે છે.
સારી આદતોમાં ખાવા પીવાની આદત પન આવે ને?
હા ખુબ મહત્વની છે સમય પર ભોજન કરવું. પૌષ્ટિક આહાર લેવો. ખૂબ તેલ મસાલાનું અને જંક ફૂડ આ ઓશું ખાવું. ફલ, શાકભાજી લેવી પાની ખૂપ પીવું આસ સારી આદતો વ્યવસ્થા માટે જરૂરી છે.
જો ખાવાની આદત ખરાબ હોય તો શ્વાસ પર સીધી અસર પડે.
હા, અને વ્યાયામની આદત પણ સારી આદતોમાં ગણી શકાય.
વ્યાયામની આદત પણ સારી આદતોમાં ગણી શકાય. જરૂરો
હૉય એ
રોજ ચાલવું, યોગ કરવું, હલકી એક્સરસાઇઝ કાર્ય શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાન અને મજબૂત
હા, જે લોકો લોકો રોજ થોડું ચાલતા હોય, એ લોકો વધારે પ્રય ફ્રેશ લાગે છે.
એક્સરસાઇઝ કેવલ શરીર માટે નહીં, મન માટે પણ ખૂબ જરૂરી છે.
આ પૈસાની બાબતમાં કઈ સારી આદત જરૂરી છે?
બચત કરવાની આદત કમાઈમાંથી થોડો ભાગ બચાવે ફિજુલ ખર્ચે ટાળવો બજેટ રાખવું આ બહુ જ બધું ખૂબ જરૂરી છે.
બોલવાની આદત પણ વ્યક્તિની ઓળખ બનાવે છેને
આનનાની ઉમરતી વચન શીખવામાં આવે તો ભવિષ્ય માટે ખુબ ઉપયોગી બને છે.
હા મીઠું બોલનાર વ્યક્તિ બધાને ગેમ ગમે છે.
હા નમ્રતાથી બોલું ગુસ્સા હવે આછો કરો સામને સામેવાળને વચનાકાપ આદત રાખવી આ બધા ખૂબ સારા ગુણ છે.
વિદ્યાર્થી માટે કઈ આદતો સૌથી જરૂરી છે.